હેલો હા, મિત્ર અવાજ આવે છે?
હા મિત્ર આવતો છે, મારો અજ આવતો છે મિત્ર?
હલો, અવાજ નથી આવતો.
આવતો મિત્ર
હા મિત્ર, અવાજ આવે છે.
હા, અવાજ આવતો છે કે?
હા, થોડો અવાજ નથી આવતો જરાક.
નથી આવતો.
હા, હવે આવે છે. મોબાઈલ ક્લોઝ લેેશે એટલે આવશે.
હા હા કઈની શું કરી રહ્યા છો, તમે?
કંઈ નહી બસ બેઠે બેઠેલા, તમે?
હા હા વેકેશન કેવું ચાલી રહ્યું છે?
બસ મજામાં, તમારે?
હા માર હ હમણા મજામાં ચાલી રહ્યું. મ પતિ કયો હમણા તો કોલેજ ચાલુ છે.
હા કોલેજ ચાલુ છે. રવાનું તોરે ક્યાં હોસ્ટેલમાં રહેવાનું ને?
હા હમ.
હા. હા મિત્ર તો મે થોડી કઈક ટોપિક વિશે ચર્ચા કરવાની હતી શું તમે ટાઈમ આપશો?
હા મિત્રો ચોક્કસ તમે કહો ને.
હા મિત્ર તો કોઈ સ્થાનિક તહેવારો વિશે કંઈક મને માહિતી ચર્ચા કરવી છે તો કઈક તમે જણાવ શકશો તો.
હા મિત્રો તમારો જે આ વિષય છે એ મને ખુબ જ ગયમો. કારણ કે સ્થાનિક તહેવારો. તો એમાં આપણેે જોવા જઈએ તો અલગ અલગ વિસ્તારના લોકો જે છે તે અલગ અલગ તહેવારોને ખાસ રીતે ઉજવણી કરતા હો છે. એમ તો આપડે જોવા જઈએ તો ભારત દેશની અંદર બધા જ તહેવારો ઉજવતા હોય છે. એક પણ એવો તહેવાર નથી હોતો કે એ લોકો ઉજવતા નથી. બધા જ તહેવાર ઉ ઉજવતા હોય છે. ને એ તહેવાર દરમિયાન બધે જાહેર રજા હોય હોતી હોય છે. એના થકી એનો જે લાભ છે એ બધા સારી રીતે લઈ શકે એ માટે એ જાહેર રજાઓ રાખવામાં આવે છે મિત્ર. ને તમે જોયું હશે મિત્ર એમાં અલગ અલગ જે રાજ્ય છે ભારતના. એ અલગ અલગ એમ તહેવારો માટે જાણીતા છે. જેમ કે તમને ખબર જ હશે કે, જે ગુજરાત છે. એ લોકોને ગરબા રમવાનું ખુબ જ ગમે છે. તો જે ગરબા જે તહેવાર હો તો એ લોકો જારે ગરબો આવે. ત્યારે લોકો ખુબ જ ધામધૂમ થી લોકોજાવતા હોય. ને એની અંદર તમને ખબર જ હશે કે અમુક એવા લોકો હોય છે કે જે લોકોને ગરબા નથી. રમવા આવડતા તો એ લોકો એના માટે અલગથી પૈસા ભરીને ક્લાસીસ કરવા જતા હોય છે. અને પછી એ તહેવાર આવે. એ પેલા જ એ લોકો નાચવાનું કે ગરબો કઈ રીતે ના રમવાના ગરબાને દાંડી અને બધા એ લોકો શીખી જતા હોય છે ને પછી એ નવ દિવસ નો જયારે ગરબો હોય એ સમય દરમિયાન એ લોકો સારા કપડાં પહેરી પછી જે વચ્ચે માતાજીના ફોટો મૂકીને. એની ફરતે એ લોકો ગરબો રાસ રમતા હોય છે. ને ખૂબ જ મોટી સંખ્યામાં ત્યા લોકો ભેગા થતા હોય છે. ને એમાં. પણ એનું શૂટિંગ થતું હોય ને મિત્ર તમને ખબર જ હશે કે. દર દિવસે કે પછી લાસ્ટમાં કે કોણ કઈ રીતના એમ સારું નાચ્યું હોય એને ઈનામ પણ આપવામાં આવે છે. ને એ પણ ખુબ જ સારી વાત કહેવાય મિત્ર અને બીજો તહેવાર કે આપણે જોવા જઈએ તો રક્ષાબંધન તો એમાં આપણેે જોવા જઈએ તો એ આપડ શરૂઆતમાં. પહેલો તહેવાર છે એના પેલા તો એમ તો ગણેશ ચતુર્થી આવે. એ પણ ખુબ ખૂબ જ ધામધૂમથી મળવાના તમને ખબર જ હશે. ને મેન આપડે વાત કરીએ તો દિવાળી. દિવાળી ના તહેવાર પર મિત્ર આપડે જોવા જઈએ. તો બધા જ ખાસ કરીને એમ. બધા જ જે લોકો છે જે કામ પર ગયેલા હોય છે પોતાનો પરિવાર ના જે જવાબદારી એવા માણસો હોય. એ પોતે કામ પર ગયા હોય કંપની મા કે. એ લોકો પછી ઘરે આવતા હોય છે. તો. એ સમય દરમિયાન એ લોકોની કંપનીઓ માંથી પણ બોનસ આપવામાં આવે છે. કઈ કીટ આપવામાં આવે છે. તો એ તહેવાર પર એ લોકો ઘરે આવીને. હા સારી રીતે. ખાવાનું બનાવતા હોય છે. ને પછી. અ કપડા બંધ લેતા હોય છે ફટકડાઓ લેતા હોય છે. ને પછી તહેવાર ની અંદર પરંપરા અનુસાર. એ લોકો પૂજન કરતા હોય છે. દેવતાનું અને પછી. એ લોકો ની જે આખી રસમ હોય એ પૂરી કરીને પછી એ લોકો. લોકો નીચે આય એન્જોય કરવાનું હોય. કે મનોરંજન કરવાનું હોય એ પછી ચાલુ કરતા હોય છે, ને એ લોકો એ સમય દરમિયાન તમને ખબર જ હશે, કે ઘરની આખી સફાઈ કરતા હોય છે, હ પછી દીવા ભરતા હોય છે, રાતના સમય દરમિયાન ને એ સમય દરમિયાન મને એ વસ્તુ મિત્ર બહુ ગમે કે જયારે દિવાળી હોય ને મિત્ર ત્યારે. બધા જ સદસ્યો ઘરે હોય છે ને બધા જ સદસ્યો ઘરે હોય. ને તે સમય દરમિયાન જે તહેવાર ઉજાવે. તો જે બધા જ લોકો વચ્ચેનો જે સંબંધ છે. ઘરના કે પછી આજુબાજુના. કારણ કે એ સમયે આજુબાજુના લોકો તો રેહેવાના એવો બધા જ તો પછી એ લોકો વચ્ચેનો જે સંબંધ રહે, એ ખુબ જ મજબૂતથી પછી જોડાતો જાય ને મારું તો એજ માનવાનું છે કારણ કે, આ તહેવારો તો એટલા જ માટે છે, કે જે અ જે સંબંધ છે, એ ખુબ જ મજબૂતાઈથી જોડાય રહે, એ માટે જે તહેવાર રાખવામાં આવ્યા છે, જેમ કે તમને ખબર જ છે આ દિવાળી છે કે પછી રક્ષાબંધન છે, કે જે ભાઈ બહેન વચ્ચેનો જે સબંધ છે, છે, એ સારી રીતે એમ જોડાયેલો રેય એના માટે રખાયવું આપડે કીધું ચાલે, તો બીજી કે આજે હોળી છે, ધોળેટી છે,
તમને ખબર જ છે કે આમાં તો આપણેે કેવી મજા કરીએ કેવી જલસા કરીએ, આખું કલર વાળું કરીને કપડા કેવા કરેલા છે. બહુ મજા આવે આમાં તો. તો આના વિશે તમારે શું કેવાનું મિત્ર
હા, મિત્ર તમે તહેવાર વિશે ખુબ સરસ માહિતી આપી. જેમ કે નવરાત્રી, એ ફોટો માતાનો ફોટો વચ્ચે મૂકીને ફરતે નાચતા હોયને, એ પરંતુ આજના સમય મા આપણે નવરાત્રી ને જોય ને, પેહલા જેવું નથી રહ્યું, જેમ કે એ લોકો નવરાત્રી એટલે પહેલાના સમયમાં એ લોકો ગીતો ગાઈનેને પછી નાચતા હતા, પરંતુ આજે તો એટલે ટેકનોલોજી ના જમાનામાં આજે ડીજે વગાડીને વગરવાના થઈને નવે નવ દિવસ નવા નવા સારા એવા ગરબાના પહેરેસ કપડા ભી પહેનીને નાચતા હોય, ને ગુજરાતનું એમ કહેવાય ને તો નવરાત્રી નવરાત્રી તહેવાર એવો હોય છે, કે તેમાં ખુબ ગુજરાતીઓ આનંદ કરતા હોય. બીજા તહેવાર કરતા કારણ કે એટલો લાંબો તહેવાર ચાલતો હોય, એ ગુજરાતીઓને ફેવરેટ હોય એટલે નવરાત્રિ જ હોય. ને તમે માહિતી આપીને નવરાત્રીમાં લોકો નો સંબંધ સારા હોય, જેમ કે ભાઈચારાઓ વધે એમ કહી શકાય લોકોની એકતામાં સારો સુધારો થઈ શકે, એમ આપલે કે સને તેમજ જોઈને ઉત્તરાયણ એવું પતંગ તરીકે ઉજવણી ન તહેવાર આવે. અને બીજા તહેવારો જેમ કે જન્માષ્ટમી. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવામાં આવે, એમ ગુજરાતમાં એવા બધા તહેવારો મનાતા હોય, જેમ ભગવાન ગણેશ ચતુર્થી નો મેળો હોય. એ ખાસ કરીને સૌરાષ્ટ્ર સાઈટ લોકો આ ગનેશ ગનેશ સ્તર પર મેળો રાખતા હોય છે. શું તમારા વિસ્તારમાં એવા મેળા એવા કઈક સગવડ થત થયેલી જોવા મળેલી તમારા વિસ્તાર માં એવું કઈક?
ના મિત્ર મારા બાજુ તો એવું કઈ મેળાઓ નથી ભરાતા પણ. જે જારે એ તહેવાર આવવાનો હોય ને. તો એ સમય દરમિયાન જે કઈક કારના જે બજાર ભરાતા હોય. એ આખા મેળાઓ બની જાય એવું તમે કે તો ચાલે કારણકે એ બ અહ બજારની અંદર રાઈટસ પણ મૂકેલી હોય. ને ખુબજ મોટી સંખ્યામાં તા અહ દુકાનો ભરાતા હોય કે લોકો પણ ત્યાં ભેગા થતા હોય તો આખો આપડે મેળો જ કે તો એમ કેહ તો ચાલે. તમારું શું કહેવું, આના વિશે?
હા મિત્ર, તમે માહિતી જનાવી તહેવારો વિશે તો મને ગયમુએ ને એટલી બધી ડીપમાં માહિતી આપી. માટે ખુબ ખુબ આભાર માણસો મિત્ર ધન્યવાદ.